હા તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા ખુબજ સારી રીતે આવી રહ્યો છે.
જય શ્રી કૃષ્ણ કેમ છો બડા મજા માં ને.
જય શ્રી કૃષ્ણ બધા મજા મામાં છે, તમે કેમ છો મજામાં.
હા મજામાં જ છો. આજે આપણે થોડી હોળી વિશે વાત કરીએે હોળી નો તહેવાર આવે છે અને ત્યારે ફાગણ મહિનામાં આવે છે અને હોડી ન તહેવાર ના દિવસે લોકો હોળી સળગાવે છે અને અ ગામના વડા વે કાઠાય છે અને હોળી સળગાવ્યા છે અને અને હોળી સળગાવાનો તેહવાર એક અ એમ જોવા જઈ તો લોકોનો હોશ થી ઉજાવે છે અને હોળીના તેહવારના દિવસે અ ઘણા બધાઓ લાકડાઓ અને ઘણું બ બધું હોળી સળગાવે છે. હોળીન તેહવાર એવો હોય એક હોળીન તેહવાર છે કે હા રાતના સળગાવે છે અને અને લોકો હોળીનો તેહવાર ના દિવસે ઘણા બધા ભેગા થાય છે અને ગામમાં અ જોસ્તી ગરબા અને એમ જોવા જઈ નાચે પણ છે અને અ હોળીના દિવસે લોકોનો અ અને મંગળ ફેરા ફાડે છે, જે ત્યારે લોકો બધા અ લોકો બધા ફરજ છે ત્યારે હોળીનો તહેવાર મનાવામાં આવે છે. અને એમ જોવા જઈએ તો હોળીનો તેહવાર એ સારો છે આપણા માટે અને હોળીન તેહવાર આવે ત્યારે લોકો બધા અ ધુણેટીમાં ધોળેટી પણ આવે છે ત્યારે તમારે શું કેવું એ બાબતે?
હ તમે કીધું તે બરાબર ધૂળેટીમાં બધા ગામ જણા ભેગા થઈ ને હોળી બનાવે ને જણા સાથે બના, અમે પણ અમારા ગામમાં એવું જ કરીએ છીએ કે હોળીના દિવસે બધા ભાઈઓ અને બધા ભેગા થાય છોકરા લોકો અને તે લોકો ગામે ગામે જઈને ઓ એક એક ના ઘરે જઈને લાકડા ઉઘરાવે જે જે લોકો જે લાકડા ને કઈ આપવું હોય કરસાટા જેવું જેથી વધારે સારસક તે લોકો આપે છે અને અમે અમારા ગામમાં એક પાદરે જાઈ ને તા બધું સળગાવે એમ તપ કરીએ છીએ પછી અમે સ સાંજે બધા ગામના માણસો કુટુંબના માણસો ઘ પરિવારના બધા માણસો ત્યાં જઈએ છે. અને આપડે હોળી દહન કરીએ છીએ, ત્યાં બધા માણસો અંદર અ સામા ચોખાને નારિયેળને એવું બધું પૂજન કરે છે. પછી મંગલ ફેરા ફરે છે અને પછી અમારા ગામમાં તો ડીજે બે સ્પીકર મૂકે તે લોકો પર ગરબા રમવામાં આવે છે જેથી કરીને લોકોને ખૂબજ મજા આવે છે. અને ઘણા બધા લોકો ખુબજ મજા માણે છે અને તે હોળી પછી દિવાળી ન બીજા દિવસે દિવાળી પણ અમારા ગામમાં ઉજવવામાં આવે છે દિવાળી માં ઘણા બધા આપડા લોકો સવારે ઉઠીને રંગ લગાવે છે અને અમારે ઘરે તો સવારે ઉઠીને બડા બધા ભગવાનો સને પૂજા કરીએ છીએ નારિયેળે ફોડીએે છીએ અને વાઘ બારસ જેવું કઈ કરીએ છીએ જેથી કરીને બધા ગામના ભેગા થઈને પાડારે દેવની પૂજા કરીએ છીએ જેથી કરીને ઘણા બધા લોકો ત્યા આવ્યા ને પૂજાનો લાભ લે છે અને ત્યાં એ પરસાદી પણ બનાવવામાં આવે છે જે ઘણા બધા લોકો ખાય છે એને પાનગો તરીકે અમારા ગામમાં ઓળખવામાં આવે છે. અને ધૂળેટીમાં પછી અમે બીજા દિવસે ખુબ ખુબ રંગાય છે અને ઘણા બધા લોકોને હે એ દિવાળી પણ કહીએ છે અને એવો ઘણો બધો કલર લગાવીએ છીએ. અન અમે એવો ઘણો બધો કલર લગાવતા પણ નથી કે જેથી કરીને ઘણા લોકોને નુકસાન થાય. અ હમણે દિવા આગલી દિવાળી પણ અમે એક જણને કલર લગાવ અમને કલર લગાવીયો તો એક જને જેથી કાર અમારે સ્કીિન પર પિમ્પલ નેવું થઈ ગયું હતું અને આખમાં આંખ આખી લાલ થઈ ગઈ હતી જેથી કરીને મને ખૂબ જ નુકસાન થયું એ પાખો કલર હતો જેથી કરીને બીજા દિવસે શાળામાં બી એક બાળકયું તેને તેના ટીચરે ફોન કર્યો એમના ઘરે કે શું એ તો મારા બાળક ને તો તેમના વાલે જાણ કરી કે એવું થયું છે કે આ કલર ઓડી પાકા કલર રમવાથી એવું થયું છે એટલે અમે હવે અમારા ગામમાં કર લાવે છે જેથી કરીને કોઈને નુકસાન પણ ના થાય અને બાળકો ખુબ જ સારી રીતે રંગાય છે અને ખૂબ જ સારી રીતે હોળી ધૂરથી ઉજવે છે અને ઘણા બધા લોકો પાકો કલર લાવે છે તે લાવવો ના જોઈએ તે આપણી સ્કીન અને હાનિકારક હોય છે જેથી કારણે આપણે તર બીમાર પણ ભરી શકીએ છીએ અને હોળી ના તહેવાર માં આપણે ઘણું બધું ભીનવું ના જોઈએ જેથી કરીને આપણને બીજા દિવસે તાવ શરદી વગેરે કઈ શકે છે જેથી કરીને આપણે બીમાર પણ પડીી શકીએ છે ઘણા બધા લોકો શું કરે છે કે ઘણા બધા લોકો નાણા નદી નાણાંમાં ઘણા બધા લોકોને ફેકે છે એવું કરો છે એવું ના કરવું જે આપણા માટે ખુબ જ હાનિકારક અને ભયજનક છે જેથી કરીને કોઈ ગાડી નાણામાં પાક ફિલી જ થી તેમને ઘણ બધો નુકસાન થાય છે અને ઘણું બધું હાય સટવું આપડે ના કરું જોઈએ અમારા પરિવાર કુટુંબમાં ઘણા બધા લોકો હોળી ના દિવસે એકબીજા સાથે રંગ લગાવે છે સગાવાલા આવે છે ઘરે અને એ કુટુંબ થઈને અમે આ હોળી ને ધૂળેટી રટ રોજાઈ ગ છે મને તો હોળી ને ધૂળ તવાર ખુબ જ ગમાય છે જેમાં કે બધા સ્કૂલ માં પણ અમને હોળી કેટળે રમાડ છે કે અમારી કામ એક સ્કૂલ છે ત્યાં ત્યાં ઘણા બધા લોકોને વાલીઓને પણ બોલાવવામાં આવે છે અને ધૂળેટી ન આયોજન કરે છે જેમાં બધા ટીચરો અને બાળકો ખુબ સારી રીતે હોળી રમે છે અને હોળી વિશે અમને ત્યાં ખુબ જ માહિતી પણ આપવામાં આવે છે કે આ કલર ના લગાવવો જોઈએ જેથી કરીને આપણને હાનિ પહોંચે અને આપણને કઈ બીમાર થાય કેવું ના તે ખુબ જ સારી રીતે સમજવામાં આપ પછી અમારી શાળામાં બધા કલરો લાવે છે ટીચરો નેચરલ જેથી કરીને ગુલાલ જેવો લગાવવાથી બહુ કઈ સાતું નથી બડાાને લગાવે છે અને પિચકારીઓ લાવે છે અમારે અહં હોળીના બે ચાર દિવસ પહેલા જ બજારમાં ખૂબ ઘણ બધું વેચાવાનું ચાલુ થઇ જશે પિચકારી વોટર બેગ કલર સિલિન્ડર જેવા ઘણા બધા મોઘા મોઘા કલરો પણ વેચ ચાલ થઈ જાય છે પણ અમે તે લાવતા નથી કેમ કે તે ખુબ જ પાકા કલર હોય છે જેથી અને અમે તેથી લગાવવા અમારી સ્કીનને પણ હાની પહોંચી શકે છે અને આમે સ્કીન પણ બગડી શકે છે. પણ બીમાર પણ વડી શકે છે જેછે થી કરીને અમે ઘણા બડા કલર લાવતા નથી અમે લાલ બે ચાર કલર લાવેે છે જેથી કરીને ઘણા બધા લોકો જેથી હોળી રમી શકે છે અને તેમાં અમને ખુબ જ મજા આવે છે, તો તમારું તો શું કેવું આ વાતમાં.
હા તને કીધું તેમજ હોળી જાવે તેદી એ નારિયળનું ઝાળ આવે છે, અને ખોડીની અંદર મૂકે છે, અને પૂજા કરે છે, અને પછી લાકડાઓ ભેગા કરીને ઉપર મૂકે છે પછ ઉપર ત્રિકોણ જેવું બનાવે છે, અને ઉપર ઘણું બધું ઉપર મુકેે છે, લાકડાઓ અને એ ડીએસે સાંજે સડગાવે છે. અને સારું મોરત ત્યારે સળગાવે છે ને હ અ તમે કીધું તેમ માં નારિયેળ અને ચોખા લઈને મંગળ ફેરા ફરે છે અને લખે અને આજે વરસાદ હોય છે, અંદર આગમાં નાખી દે છે, પછી કાઢીએ છીએ અને તેની પરસાદ ઘરે લઈ જાય, અને તમામ હું પણ અને હોળી ના તહેવારે અ ડીજે પણ લાવે છે અને અને તમે કીધું તેમ એમ નાચે પણ છે અને ગરબા પણ રમને ગોળ ફરતે લોકો ફરે પણ છે અને પછી બીજા દિવસે ધૂણે ધૂળેટી આવે અને ધૂળેટીને દિવસે લોગ બધાને રંગ લગાડવામાં આવે છે અને બધા ઘરે ઘરે જઈને રંગ લગાવે છે અને પાકો કલર હોય પાકો કલર હોય તો લોકોનો ચહેરા પર એલર્જી ને એવું થઈ જતું હોય, એ માટે ધ્યાન રાખીને અમે અ પાકો કલર ના લાવી અને પાકો કલર એવી વસ્તુ છે કે લોકોને નુકસાન પણ કરી શકે છે અને ચહેરાનો સ્કીન બગાડી શકે છે. અને એમ જોવા જઈ તો આપણે અટે સર હા પણ લોકો સ ઉપર ના હોય છે. અને નેચરલ કલર રાખવો જોઈએ, અને નેચરલ કલર થી લોકોનું નુકસાન ના થાય. પેડિન લોકો રંગ અને એમ જોવા જઈતો આ હવે. જેવી હોય ત્યાં લોકોને હવા પણ રાખડે છે, અને મજા માંડે છે અને અ લોકો ઘણા બધા લોકો એમ જોવા જઈ સ્વિમિંગ પુલોમાં પણ ધૂળેટી રમે છે અને ઘણી બધીઓ પ્રવૃત્તિઓ પણ કરે છે અને એમ જોવા જઈએ તો ઘણું બધું અ, તહેવાર જેવું બનાવી રહે છે અને આ ધુળેટીના દિવસે એ લોકો ગામમાં ઓ ગામમાં ઘણા બધા લોકો ઘર ઘરે ફરીને લોકો પાસે પૈસા પણ માંગે છે અને હ ઘણે ઘણું બધું રંગો અને કાર્ય કરે છે તમારે શું કેવું બાબતે
હા તમે કીધું તેમ બરાબર ઘણા બધા લોકો ઘરે ઘરે જાયને ફગોતી બધા પૈસા માંગે છે અને ઘણા બધા લોકો તે પૈસા મામાંગવું ના જ હોય છે. કરીને ઘણા બધા લોકો ઘરે પૈસા ન હોય તો નથી પણ આપી શકતા. એ ઘણી બધી ખરાબ પ્રક્રિયા છે જે ઘણા ગામમાં લોકો કરે છે ફગવો માંગે છે એવું ના કરવું જોઈએ. અને ઘણા બધા ગામમાં હોળી ના દિવસે ઘણા બધા લોકો રસ્તા રોકે છે. જેથી કરીને ઘણા બધા એક્સિડન્ટ પણ થાય છે અને ખુબ જ હાનિ પણ પહોંચે છે કેમ કે ડૂડુ બાંધી કરવામાં આવે. અને કોઈ મોટું વાહન આવીને અચાનક બ્રેક મારે દે તેથી ટકરાનુ બેવુ આ આગળ પાછાડ ની બાઈકોને પણ નુકસાન થાય છે અને અકસ્માત ઘણી બધું અકસ્માત બની જાય છે જેથી કરીને આપણેે એવું રસ્તા જ - કેવું ના જોઈ આ એક એવો તહેવાર છે જેમાં આપડે મોછી માણવા હોય તો ઘણા લોકો તો એકબીજાનાં ઘરે જઈને પૈસા માંગે કે ફગવો આપો. અગ એવું અમારા ગામમાં કહે છે પણ એવું ના કરવું જોઈએ. આપડે હંમેશા ખુબ સારી રીતે ઘણા બધા લોકોની મદદ નેવું કરવુ છે. આપણે કોઈ પરથી પૈસા નથી માંગવાના. અને આપડે આ બધો રસ્તો રોકીએ કરવું ના જોઈએ. કરવાથી આપણને એ લોકોને ઘણું બધું નુકસાન પણ થાય છે. જેથી કરીને આપણે હોળી આવે તો રસ્તા રોકવા ના જોઈએ. રસ્તા રોકવાથી જો ડોડું બાંધ્યું હોય અને કોઈ સ્પીડમાં ગાડી હોય અને અચાનક બ્રેક ના મારે શકે તો તેને ખુબ જ નુકસાન પણ થાય છે. જેથી કરીને આપણેે એવું ના કરવું જોઈએ. તો તમારે શું કેવું આ વાત
હા તમે કીધું તેમ આ રસ્તા ઉપર પૈસા માંગે કરવો નહી જોઈએ અને એમ જોવા જોય તો આ બધું જોખમી છે પણ લોકો સમજતા નથી. અને નાણાં બાળકને મૂકી દે છે અને પછી એક્સિડન્ટ થાય છે અને પછી લોકો કહે છે કે આ એક્સિડન્ટ થયું છે. પણ એવું ના હોય કે આ આમ ઘરનાની જ બૂલ હોય છે અને છોકરાઓને કઈ પછી એમ જોવા જઈએ તો અ ધુળેટીના દિવસે બધા ડ્રિન્કિંગ કરે છે અને રસ્તા ઉપર ગમે તેમ ફાવેટેમ ચલાવે છે કારો કે બાઈકો હોય એ ધૂળેટીને એમ જોવા જઈએ તો આ ડ્રિંકિંગ ન કરવું જોઈએ. આ ડ્રિન્કિંગ કરવાથી લોકોને ઘણું નુ